કેમ છો?
મજા મા.
ઘણા દિવસ પછી વાત થઈ રહી છે.
સાચી વાત છે, ઘણા દિવસ પછી વાત થાય છે.
આજે મેં વિચાર્યું કે આપણે પર્યાવરણના સંરક્ષણ વિશે વાત કરી
હા પરિકર્ણ વિશે વાત કરવી અનિવાર્ય બની ગઈ છે આજના યુગમાં.
આજના સમયમાં પર્યાવરણ ને બચાવવું ખુબ જરૂરી બની ગયું છે.
હા પર્યાવરણ વગર કશું શક્ય નથી. હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ અને સમગ્ર કુદરત આ બધું મળી પર્યાવરણ બને બનાવે છે.
પર્યાવરણ આપણા જીવન માટે કેમ મહત્વનું છે?
કારણ કે આપણે શ્વાસ લેતા લેવા માટે શુદ્ધ હવા, પાણી માટે સ્વચ્છ પાણી અને ખોરાક માટે જમીન પર આધાર રાખીએ છીએ. જો પર્યાવરણ સુરક્ષિત રહેશે તો આપણું જીવન પણ સુરક્ષિત રહેશે.
તમારી વાત સાચી છે. આજે પર્યાવરણને સૌથી મોટો ખતરો છે, પ્રદુષણ સૌથી મોટો ખતરો છે. હવાનુંનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ, જમીન નુ પ્રદુષણ અને અવાજ નું પ્રદુષણ સતત વધી રહ્યું છે.
હા સાચી વાત છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પણ મોટો પ્રશ્ન છે.
હા પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી, તે જમીન અને પાણી બંનેને નુકસાન પહોંચાડે છે, અને પા પ્રાણીઓ માટે ખતરનાક બની છે.
હવાનું પ્રદુષણ કેવી રીતે થાય છે.
હવાનું પ્રદુષણ કારખાનાઓમાંથી નીકળ કટર ધુમાડો અને કચરો બાળવાથી હવાનું પ્રદૂષણ થાય છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાના પ્રદુષણનું કારણ બને છે.
પાણી નું પ્રદુષણ કેવી રીતે થાય છે.
પાણીનું પ્રદુષણ નદીઓ અને તળાવોમાં ગંડુ પાણી પ્લાસ્ટ તેગ અને ઉદ્યોગિક કચરો નાખવાથી બી પાણીનું પ્રદુષણ થાય છે.
પ્લાસ્ટિક નો ઉપયોગ પણ મોટો પ્રશ્ન થયો છે સાચી વાત
હા પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી. તે જમીન અને પાણી બંનેને નુકસાન પહોંચાડે છે અને પ્રાણીઓ માટે પણ ખતરનાક બને છે.
સાચી વાત છે તમારી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ. એક વખત વપરાતા પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવો જોઈએ. તેના બદલે કાપડની થાલી સ્ટીમની વોટર અને ફરીથી વાપરી શકે કઈ તેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાત છે. ફરીથી વાપરી શકાય તેવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અથવા જે તે સ્થળે જાય ત્યારે પોતાની થેલી સાથે લઈને જવું જોઈએ.
વૃક્ષોનું મહત્વ પણ ઘણું બધું છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે હવાને શુદ્ધ રાખે છે. વરસાદમાં મદદ કરી છે અને ગરમી ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વૃક્ષો આપણને કઈ રીતે મદદ કરે છે વધારે
વૃક્ષો આપણને ફળ આપે છે, હવા, ઓક્સિજન આપે આપે છે એટલે વધુ માં વધુ વૃક્ષો વાવવા જોઈએ.
હા સાથે સાથે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. તે તમે મહત્ત્વ ભૂલી ગયા બેન
હા તમા મારી વાત સાચી છે વાવેલા વૃક્ષોની સંભાળ પણ રાખવી જોઈએ મેં તમને ગયા વર્ષે એક વૃક્ષ આપ્યું હતું. બ તમે એની સાચવી સાચવણી ના રાખી
કોણે કધું સાચવણી ના રાખી એ વૃક્ષ ઉકી ગયું છે.
મારે જ હાઈટ જેટલું થઈ ગયું છે પણ મેં તમને જે પ બે વર્ષ પહેલા વૃક્ષ આલ્યું હતું પેનું તમે શું કર્યું
એ પણ મારી હાઈટ જેટલું થઈ ગયું છે.
એટલે બે બે ફૂટ ત્રણ ઇંચ
હાસ્ય સ્મૃત
હા હી હી હી હી હી હી હા સાધું આજે ગ્લોબલ વોર્મિંગ વિશે પણ ઘણી ચર્ચા થાય છે.
પૃથ્વીનું તાપ હા પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. તેના કારણે હવામાનમાં ફેરફાર, ભારે વરસાદ થઈ રહ્યો છે.
હા ગરમીની લહેરો અને કુદરતી સમસ્યાઓ પણ વધી રહી છે. સામાન્ય લોકો પર્યાવરણ માટે બચાવવા સામે શું કરે છે.
વીજળી બચાવવી, પાણી નો બગાડ ન કરવો જાહેર પરિવહનનો ઉપયોગ કરવો વૃક્ષોવા અને આસપાસ સ્વચ્છતા રાખવી એ ખુબ જ જરૂરી છે.
સાચી વાત છે, પાણી બચાવવું પણ ખૂબ જરૂરી છે.
હા, જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ નળ ખુલ્લો ન રાખવો અને વરસાદીથી પાણી નો સંગ્રહ કરવો જોઈએ, મને યાદ છે. કે તમે નળ ફર ફૂલો રાખવાની તમનેટેવ છે. એ સુધરી કે નહી
મારી ટેવું તો કેટલા વખતની સુધરી ગઈ છે. હું, હવે નળ તો ખોલતો જ નથી ડાયરેક્ટ મોટર ચાલુ, કરી પાઈપ થી પાણી ભરોું છું.
તમારો સ્વભાવ ખુબ મોચલો બની ગયો છે. હમણાં
સાચી વાત છે, આ મારી બહેનના પ્રતાપે હું મોરીલો બની ગયો છુ.
તને બે સીપી એ કેટલા આવ્યા હતા
મારી બહેન એને તો જેટલા ચીબી આવે એટલા રડતી જ રહે છે.
કારણ કે એ ટોપર છેને, એમ છે.
હા, પણ તમારે એવું નહી, ને તમારે તમારે તો જે આવે તે રાખી મૂકે
હા અને તમારે પણ એવું જ છેને, તમારે કેટલા આવ્યા હતા આઈ, થિંક સ એસ જી પી
જે હવે તે આવે તે રામાપી ના હ તો માતાશ્રી
હમ્મ તમારી વાત સાચી છે. હમ, વિદ્યાર્થીઓ પર્યાવરણ માટે શું કરી શકે
સારું થયું તમે ટોપિક પા અને હમ, હું એજ કેવા જતો હતો ચાલો આપણે ટોપિક પરથી હટી ગયા છીએ, તો પાછા ટોપિક પર જઈએ ઓકે હવે, ચાલો મને એ જણાવો શું સરકારની પણ જવાબદારી છે.
જરૂર સરકારે કડક કાયદા બનાવવા વૃક્ષોનું રક્ષણ કરવું અને સ્વચ્છ ઉઊર્જાને પ્રોત્સાહન આપવું જોઈએ પરંતુ માત્ર સરકાર જરૂરી નહી. જવાબદાર નથી દરેક નાગરિક ની જવાબદારી છે. કે તે પર્યાવરણ નું સંરક્ષણ કરે
સાચી વાત છે, તેના માટે જ હમણા પેટ્રોલની જગા પર ઇલેક્ટ્રિક બાઈક ગાડીઓ અને એનુ બજારમાં આગમન થયું છે.
હમ જો આપણે આજે પર્યાવરણ રક્ષણ નહી કરીએ તો ભવિષ્યમાં આપણને ખુબ તકલીફો પડશે જેમ કે પાણીની અછત, વધતું પ્રદુષણ વધુ ગરમી કુદરતી આફતો અને અનેક જેવ જંતુઓ તથા પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવાનો ખતરો વધી શકે છે.
તેના માટે જ સરકાર દ્વારા અને અન્ય કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક સાધનો અને ફોર વ્હીલર થ્રી વ્હીલર અને હાલમાં તો ગવર્મેન્ટ દ્વારા ગુજ વલ વડોદરામાં વડોદરામાં ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેથી પેટ્રોલના ધુમાડાથી થતો પ્રદૂષણને અટકાવી શકાય
નાના-નાના સારા પગલા લઈને પણ આપણો મોટો ફેરફાર આપણે લાવી શકીએ છીએ.
સાચી વાત છે તેથી જ આપણે દર વર્ષે એક વૃક્ષ વાવિતીની જાળવણી કરવી જોઈએ
અને વૃક્ષને મોટું કરવું જોઈ.
અમારી શાળામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવતો હતો. તો ત્યારે રોજ એક વૃક્ષ આવવવામાં આવતું હતું. અને જે વૃક્ષ છેસુડન્ટે બાબ તનેની સાવચેતી રાખવા પડતી આખા વર્ષ માટે
હા આખા વર્ષ પછી એ વૃક્ષની સાવચેતી કોણ રાખતું.
ત્યાંના સ્ટુડન્ટ બીજા હોય તે પણ રાખે અને જે જૂના સ્ટુડન્ટ હોય તે જ્યારે પણ હ શાળામાં પાછા અત્યારે તે વૃક્ષ શોધતા હોય છે કે અમે આ વાવ્યું.
સાચી વાત છે. તમારી શાળા સારી એવી પ્રગતિ કરે છે. તમે શાળામાં મળવા જાઓ છો પાછા.
હા જવું પડે અમે શાળા જેવી વસ્તુ ત્યાં તો બધાને જ જવાની ઈચ્છા થાય.
સાચી વાત છે તમે ટીચર્સના કોન્ટેક્ટમાં રહો છો.
હા
હ હા ફેવરેટ હતી તો બડ્ ડે ને એ બધું વિીસ કરો છો.
હા ટાઈમ મળે અને ટમ ગણવો પડે એટલે હું કરું છું બટ કેટલાક કોેક નથી કારણ કે એમને પણ કામ છે પોતાના અને મારે પણ કોલેજ નું છે વેકેશન બધું બિઝી હોય એટલે ના પહોંચી વળાય.
સાચી વાત છે આપણે ફરી પાછા આપણા ટોપિક પરથી ખસી ગયા. પહેલા ટોપિક પર જઈએ હવે હું તમને સવાલ પૂછીશ સારું
પૂછો.
જો આપણે આજે પર્યાવરણનું રક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં શું થઈ શકે છે.
ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ વધી શકે છે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવાની સમસ્યા ખૂબ વધી શકે છે અને પાણી ન સંગ્રહ કરવો ખૂબ જરૂરી પાણીની અછત સર્જવાનીડ. પસ જવાબદારી આપડી છે કારણ કે પાણી ભવિષ્યમાં કેહેવાય છે ને કે આપ પૂર્વજો તે કુવામાં પાણી જોતા. પછી જે જનરેશન આવી તે બાલ્ટીમાં પાણી જોતા ને હવે આગળની જનરેશન એવી આવશે કે જે એક બોટલ એ પાંચ લીટર કે નાની બોટલ એમાં પાણી એનું મિનિંગ તમે વિચારો કે પાણીની જરૂરિયાત દિન બ દિન વધતી જાય છે ગ્લોબલ વોર્મિંગ પણ વધતી જાય છે. પણ કેટલાક લોકો હજુ પણ પાણીની અહેમિયત સમજતા જ નથી.
સાજીી વાત છે. તેના માટે આપણે અવારનવાર જાગૃતિના કાર્યક્રમો કરવા અનિવાર્ય બન્યા છીએ
હમ આજથી જ આપડણે એકડું શવવાનો અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાનો સંકલ્પ લઈએ. બ
સાચી વાત છે મને તમારા સાથે આ ટૉપિક પર કે વિષય પર વાત કરવું ઘણું ગમ્યું છે. ચાલો હવે મારે પણ કામ છે. તમે પણ ઘરના કામ કરવા લાગો.
તમારી વાત પણ સાચી છે ચાલો મુખ્ય બીજા કોલ પર આપણેે પછી બીજી કોઈ વિષય પર વાત કરીશું.
સારું મને પણ તમારા સાથે વાત કરવી ગમશે કોઈ સારો એવો ટોપિક શોધજો. સારું આપડે હવે કઈક બીજા કોઈ વિષય વિશે વાત કરીશું ચાલો
બાય